જમા
શું કરો છો?
સુવાની તૈયારી.
હારું. કેમ મોડું થઇ ગયું?
જો રસોઈ બનાવી, ખાધું, બહાર ગ્યાતા.
ઠીક. તી અમારેય આ જ મોડું થઈ ગયું કેમ કે બે દિવસ પેલા જુનાગઢ ગયાતા, પછી આવ્યા, કપડા ધોયા, બધા કપડા ઈસ્ત્રી કર્યા અને મૂક્યા અને મોડું થઈ ગયું.
હા. એટલે મોડું થઈ ગયું, હવે બસ સુવાની તૈયારી.
તમે હુ કરો પછી? હુએ જાઓ હવારમાં કય જવો કામે જાઓ છો
રસોઈ આવે રસોઈ બનાવવાનું ઓર્ડર આવે તો જાવાનું, નકર ઘરે.
ઠીક. અમારે જો વેલું જવુંસ અત્યારે કોટડા જવાનો વિચાર છે ચૈતર મહિનો છે ને
હા. હા.
વિચાર કરી સ કોટડા જામુન મા ના દર્શન કરી આવી
હા હા.
એવું વિચાર કરવીશ જો જવાય ને તો કાલ જવું છે તમે જઈ એવા ક્યાય દર્શન કરી આયવા
ના હજી ક્યાંય ગયા નથી જવાનું વેકેશન આવે એટલે જવાનું વિચાર કરશુ
ઠીક અમારે તો કાલ વિચાર છે જો જવાયે વેકેશનમાં પછી ગરદી બો હોય એટલામાં હા એટલે પછી કયા હરકા દર્શન ન થાય
હા
અત્યારે જઈને તો હરકા દર્શન થાય આપ
હમ્મ હા હજી તો વાર છે પંદર દિવસની
વેકેશન છ તારીખે
હા પછી ગરદી થાય પછી ગરદી થાય પંદર દિવ વ વેક્સન બંધ થાય પછી વેકેશન થાય
હા એમ તે હું એ જ વિચાર કરું છ વેકેશન પેલા જો જવાય ને તો વધુ સારું એમ પછી
હા હા નહી પછી તો તમને દર્શન કરવા ન જગ્યા ન રે
હા એમ
એવું છે પછી વેકેશનમાં બીજું કઈ ની ભાઈ આવીને થાકી જાય એ કરતા અત્યારે જઈ આવી ને આ જો બે ત્રણ દિવસ જુનાગઢ ગયા ને તે એમાં કપડા કેટલા બધા પછી છોકરાઓને નવડાવવા ધોવડાવવા બે ત્રણ દિવસ ઘસીને નવડાવ્યા ન હોય
એતો કામ તો રે ને આપડે બે દિવસ બહાર જાય એટલે કામ તો રે જ તે ભેગું થાય એટલે કપડા લઈને આવ હ હમ્મ ધોવાના ઈસ્ત્રી કરવાના રાંધવાનું ખવાનું
આ એમ
કામ તો રેને
બાકી બોલો નવીન માં આજે આજે ક્યાઈ ગયા તા બાર
ના બકાલું લેવાને એમ જાય ને
ઠીક હું તો મારે શાક બકારું લાવુંશ પણ હવે કાલ કોટડા છે આવી પછી લાવું એટલે અઠવાડયિયા નું લઈ આવીને તો
હમ્મ અમે તો દરરોજે દરરોજ નું લઈ આઈવી
ઠીક
દરરોજે જવાનું દસ હાડા દસે જવાનું લઈ આવવાનું પછી બાર હાડા બારે રસોઈ કરવાની ને રસોડા ન ઓર્ડર આવે તો રસોડે વયું જવાનું રસોઈ કરવા ને નહી આવે તો ઘરનું બધું કામકાજ કરવાનું
ઠીક રસોડે જાઓ ને આ તમને કેટલા પૈસા મળે
ને આ બધું ઓર્ડર ઉપર જેવું કામ હોય એવું હા વેલા જાવાનું પાંચ વાગે કે તો પાંચ વાગે જવાનું છ વાગે કે તો છ વાગે જેટલું માણ માણસ ઉપર આધાર જેટલા માણસ હોય ઓર્ડર હોય આ એટલા માણસ ની રસોઈ કરવાની એટલા કરવાની એવી રીતે હા એ તો આપડે જેટલું આપણને કહી દે ને કે ભાઈ તમારે એટલા માણસ ની રસોઈ કરવાની એટલે એટલા વાગે આવવાનું એટલે એટલા વાગે જવાનું એમ કે પાંચ હાડા પાંચ પાંચે વય આવ તો હાડા પાંચે વય ઉ જવાનું છ વાગે આવો તો છ વાગે જાવાનું કે સાત સાડા સાતે જાવાનું હું એમ
ઠીક
તે હારું હું તો હા હું પાંચ વાગે જાગુ વેલા પાંચ વાગે જાગું ટિફિન કરવાનું છ હાડા છ થાય તીયા ટિફિન તીયાર કરું પસી કપડા ધોઈ ને કચરા પોતા કરી ને એવું બધું કરી
હા. અમે રસોડે જાઈ એટલે વેલા જાગવાનું તે બોર્ડર હોય ઈ પ્રમાણે અમારે જાગવાનું. ચાર વાગે જાગવી પાં ચ વાગે જાગવી, છ વાગે જાગવી. ઘરે હોય તોય છ વાગે જાગી જાય.
ઠીક, એમાં એવું સે અમા રમણા એટલે મોડું મોડું થઈ જાય માર નણં દ આયવા સે.
હં, હં, હં.
થયો સે. સીજર કરીને અમારા ઘરે તેડી આવ્યા સ તે બધાય બેવી ભાણીયાને રમાડવી તે બાર, એક વાગી જાય.
હા, બધા મેમાન હોય એટલે પછી થોડુંક તો મોડું થાય જ તે ને.
મેમાન તો આવશે હજી વાર સે તો મોટા નણંદ ને ઈ બધા બાકી સે આવવાના.
હા, હા, પણ તોય તે એક હોય એટલે ફેર પડે ને. એક માણસ વધે એટલે કામ એય વધે.
હા, ભાણીઓ બોવ ઓલો સે રાશિ સે કાય કામ નથ કરવા દેતો. આમ રોયા રોય ભાણકી એટલી રાશિ.
હે.
હા, બોવ રોવે કામ જ નો કરવા દે ને.
એટલે નાના વોય એટલે
એમાય પાસુ એવું થાય. હા, એ માર સાસુનેય તે પસી અ દવા ચાલુ.
હા, હં, એટલે બધું કામ રેતું હોય ને. હમ્મ પ દવાને નવડાવાન ધોવડાવાનું બધું કામ પતી જાય. કામ કરવાનુ સાફ સફાઈ નું ન બધું. હમ્મ, અને હવારમાં જાગવી એટલે કામ તો હોય જ તે. હવારનું કામ
હા, એમ તમાર સાસુ ભેગા રેસ કે જુદા?
નય, ભેગા.
એ કશે
હા.
ઠીક ભાઈ જેઠ ને ઈ બધા?
ના, ઈ તો નોખા રે.
નોખા રેસ, ક્યાં રે સે?
હા, ઈ સુરત.
સુરત સે?
હા, ઈ બેય સુરત રે.
ઠીક એને કેટલા બાબા બેબી છે?
જેઠની એક બેબી છે એક બાબો છે બેય ભણે.
ઠેક તો એનેય વેકેશન પડશે જ ને.
વેકેશન પડશે.
તો એક પછી બેહ માં આવશે. ઠીક તો હારું તો આવશે ને તમારે ઘરેય?
હા આવે આવે આ પેલા મામા ના ઘરે જાય પછી આયા આવે બધેય
તોય. તી આ હારું આવે તો ભય ફેર પડ તો હોય ને આવે તો થોડાક દિવસ ગમે પછી બધા વયા જાય ને તો અમનેય એમ થાય વેકેશન કરીને વયા જાય ને
હમ બધા ઘરે થી વયા જાય પછી સૂનું સૂનું લાગે. થોડાક દિવસ મજા આવે વેકેશન માં પંદર વિસ દિવસ
એવું થાય.
પસી આમ બે દિવસ તો ગમે જ ની બધા વયા જાય
પણ મારે ચાર નણંદ ચાર નણંદ ના ભાણીયા ભાણકી દસ કેટલા પછી બધા વયા જાય ને તો આપણે એમ થાય કે થોડાક દિવસ હાવ ઘરનું કામ જ ન લાગે.
હા એમ થાય કઈ કામ જ નથી હા
એવું થાય પછી ભાઈ ના છોકરા ઈ થોડાક દિવસ આવે
હા, હા.
કેશનમાં ઈ થોડાક દિવસ આવે એવું છે.
પછી નો ગમે ત્યાં તો હવે તો વેકેશન મહિનો એટલે હવે તો બધાય મામા ના ઘરે જવાનુંને આવાનુંને આ ના ની ઘરે ને આયા આનાન
હા એમ અને પાછું અત્યારે ઉનાળામાં ગરમી હાલો.
હા મામા મહિનો આવ્યો એટલે હવે તો બધાય
હા બધા એમ તો ઉતાવળા થયા છે. મારા નણંદ ના ભાણીયા ભાણકી કેટલા ઉતાવળ વેકેશન પણ એટલે મામા ઘરે જવાનું.
હમ એમ તો કહ હવે તો બસ પંદર દિવસ છે. પછી તો બધા વેકેશન કરવા જશે.
હા.
હા.
એવું છે બોલો.
હા
તે શું કરે છે? મારા ભાઈ હું કામ કરે?
કે ઈ ગાડી હાંકે
પેલા ઓલુ કરતા ને ક્યાંક ક
હા ઈ તો હમણાં બંધ છે. એટલે હવે બીજી બીચે લાગી ગયા
કાઢી આખીશ
આવે ગાડી આગે પછી પાછી સીજન આવશે તો પછી પાછા એમાં લાગી જાય
ઠીક વેલા જવું પડત તુ ષન એ ન કે
હા ઈ વેલા જાગે વેલા જાય છે. છ વાગે છ હાડા છય જાય સાત વાગે એમ
ઠીક
એટલે વેલા જાગવું પડે
ઠિક એનું કે ટિફિન એ ઉપાધિ ન અમારે તો આની ઉપાધિ નહી પણ મારા દિયર ને સાડા છ થાય ને ટિફિન ત્યાર કરી દેવાનું
નહી અમારે ટિફિનની ઉપાધિ નહી અમારે જમવાનું ન્યા
ઠીક
એટલે ટિફિન કરવાની ઉપાધિ નઈ પણ તોય વેલા તો જાગવું પડે ને
હા વેલા જાગવી પોતે આજ આજે પ વેલા ચાર વાગે આવ્યા તે મોડ હે ગયં તે ચાર વાગે આવય પછી દસ વાગ્યા સુધી હુંતા બહુ થાકી ગયા વાત પુસો માં
હ ઉજાગરો હોય ને પછી આખી રાતનો બેહીને આવયા ગાડીમાં
અરે, ઉંજાગરા બેહીને આવી ન પગ પોચી ગ્યા ને ચાર વાગ્યે આવ્યા ન તો દસ સાડા દસે જાગ્યા પછી ભાખરી કરીન ખાધુંન ત્યાં તો બાર એક વાગી ગ્યોત આમ દિવસ કપડાં તો હજી પયડા જ છે હો થોડાક અડધા જ ધોયાને અડધા ન જ ઈસ્ત્રી કરી.
હે! ભઈ એક હારે બધાય ધોવાય ની થાક લાગે.
હા, એ મારા નવા
ઉજાગરા નેમ. હા, એટલે પસી નીરાતે ધોવા પડે એવું થાય ને.
હા, એમ.
ક્યારે હાવ ધોઈ તોય આપણને ઉજાગરા થાક્યા પાક્યા આ કપડાં એટલા બધા ધોવાય નહી. હમ.
કપડું પછ ગમેઈ ને આપણ ન તડકો કેટલું પડે આપડે આ ક્યાંક બહાર ગ્યા હોય
દિવસ થાય. થોડાક થોડાક ધોઈ નાખ ખાઈન
બસ એવી રીતે જ કરવી થોડા થોડા ધોઈ નાખશું બીજું હું કરવાનું.
હા, એમ. એમ તો કઉ સુ બે બે દિવસ થાય પન તોય એકહારે ધોય થાકો લાગે. ધીરે ધીરે એમ.
હા.
મારે એમ જ તે કે બાર જાય એટલે રસ તોડું નો હોય એટલે પસી હું એમ જ કરું. નિરાતે ધોવુ. હમ.
તે હારૂ આવજો ને કારેક આંટો મારવા આવજો.
ના ના આવીશ. તમે આવો હવે તમે.
ચોક્કસ લ્યો વિચારશો આવવાનું હો.
વેકેશન કરવા આવો હવે. હા.
તે આટલું છોકરા ઓલું કરશે.
હા, ના ના આવું આવો તમે.